કટ કરી દે ના ના
હલો. કેમ છો મજામાં છું તમે કેમ છો.
મજામાં બરોબર જો રસોઈ કરીએ છીએ.
રસોઈ કરો છો શું બનાયુ આજ.
આજે ખારી ભાત બનાવશું
અરે વાહ ખારી ભાત.
ખારી ભાત અ અમારી ગુજરાતી ને ખારી ભાત તમે બનાવતા અને કાંદા બટેટાને બધું નાખીને.
મને એકવાર રેસીપી તો આપું હું કાલે બનાવું.
મસ્ત છે જો ખારી ભાત માં.
ખારી ભાત કેવી રીતે બનાવાય.
હા જો એક વટકી ચોખા હોય ને તમે બે વટકી પાણી નાખવાની ને. ત્રણ સીટી કરાવવાની. હા હા તો એમાં શું છે કાંદા બટેટા ને વટાણા હોય તો પછી લે ગ્રીન વટાણા હોય તો એ નાખ. સિંગદાણા નાખવાના ગાજરો તે એ નાખવાનું.
તો એને તો પુલાવ ના કેવાય.
નહી નહી ઇ અમાર મસલા ભાત કે ફુલાવા પે અલગ ભાત રાંધધીએ ને. પછી એનો ફુલાવ કરીએ ને એવી રીતે.
ઓકે ઓકે હા પાઉભાજી સાથે છે પુલાવ મળતા હોય ને ઇ ને.
હા ઈ અલગ. કેવાય ને આ અલગ કેવાય હા ને શાદી બનાવી હોય તો ખાલી સિમ્પલ ના કાંદા બટેટા નાખી ને પછી બનાવાની
હો હો. એટલે છે એ આપડે જે બધું તમે વેજીિટેબલ લીધું ઈ બધું. તો ઇ વેજીિટેબલ છે ઇ તમે પેલા તેલમાં સતોડી લે.
હા હા લસણ ના. વાનું આદુ લસણ હોય ને ના હોય ને સાદી બનાવને આ આદુ લસણ નાખ. નાખી ને ટેસ્ટ સારો આવે આન એટલે શું છે ચેવાય તેલ નાખ. બધું મસલા નાખવાના એક બે તજ અને લોગ નાખી દેવાનું ને. કાંદા લસણ આ ઈ ને પછી લસણની પેસ્ટ નાખી. કાંદા બટેટા નાખી દેવાના લીલા મરચા જેટલું તીખું જોયું એ પ્રમાણે એને એકદમ તેલમાં ઓલી રીતે કરવાનું પછી એમાં ચોખા ભીજાવેલા હોય ને ઈ નાખી દેવાના. એ નાખી ને પછી એનામાં છે ને બધું મસાલો નાખવાનો. એમાં છે પાઉભાજી નો મસાલો નાખવાનો.
હા પાઉભાજી નો મસાલો કારણ કે આ. પુલાવ બેસ્ટ થઈ ગયો ને એટલે પાઉભાજી નો મસાલો સરસ લાગે એમાં તમે કયો કઈ કંપનીનો પાઉભાજીનો પુલાવ મસાલો લ્યો.
એને જી મળતા હોય ને દસ રૂપિયા નો. પાંચ રૂપિયા નો એવરેસ્ટ મસાલો આવે છે ઘણા મસાલા આવે છે.
હમ હમ પણ મને તો મારી તો ચોઈસ છે.
હું પોતે પણ મસાલા ના હું પોતે હમણાં છે ને એ ભૂત થી મારી બેબી ના સસરા છે ને એમાં એના કોઈક દોસ્તાર છે ફ્રેન્ડ તો મને મસાલા મોકલ્યા છે તમે અયા મુંબઈ માં હાલતા હોય ને તો વેચો પણ અહીંયા કોઈ લેવા તૈયાર નથી પછી નાના નાના પ મોકલ્યા છે એટલે પાઉભાજી નો પાણીપુરી નો. દાબેલીનો પછી ચાટ મસાલો અને બધા એ કેટલાક પેકેટ મોકલ્યા છે હવે મારો દીકરો છે કે મમ્મી તને બારે નથી. જ વેચવા અડધા અડધા કિલા ના મોકલ્યા તા પાંચસો ના તો ઇ થોડા વેચાઈ ગયા દસ. ની પડ્યા છે હજી બીજા પચાસ. પચાસ રૂપિયા બસો ગ્રામને મોકલ્યા છે મારો દીકરો દેતો નથી જવા
ના ના કઈ વાંધો નહી ઘરમાં રહેતા રહેતા વાપરી નાખાય આપ આપણા એપાર્ટમેન્ટમાં કોઈ પણ હોય ને એને વાત કરતું રેવાય મંદિરેને એમ છતા કરાવતા હોય ને ત્યારે વાત કરતું રેવા
સામે વારી પણ કા લીધ આવે પચાસ રૂપ ન મસાલો તો કેટલોય એક વખત પાઉભાજી બનાવી તેમાં પૂરો થઈ જાય નાના નાના પેકિંગ ઈ બિચારો શું છે મારા મિસ્ટર ઓ થઈ ગયા ને એને બે વર્ષ થવા આવી છે તો હવે ઈ શું કે છે મારા ચાર ડેરી જેઠિયા છે એ મમ્મી તું જાન ને તો પછી એમ કહેશે જો હિરેન
લોકો વાતું કરે હા સમાજને નો પોહોંચાય કે જો પપ્પા નથી હાજરમાં તો છે ઈ
હા ને મારી બેબી નો સસરો શું છે એને એમ થયું પૈસા ન આપને નથી બેન આપણે બાર હજાર જાસુ ને તો પછી તમને વાંધો નહી આવે થોડો મન ફ્રેશ થાય
ના ના પણ તમારે શું કરાય કે જયારે પણ ફ્રી બેસો ને હમ્મ કહ જ્યારે પણ ફ્રી બેસો ને ત્યારે બાળકોને રમાડો ને ઈ તમે છે એ એક બાળક અને એક વૃદ્ધ ઈ બે એક સરખી એ ના જ કહેવાય હા બાળકનું ઈ છે એ બાળપણમાં હોય ને વૃદ્ધ છે ને એ પણ બાળક છે કે તો તમે બે સાથે રમો ને તો એમનો પણ સમય જાય તમારો પણ સમય જાય અને તમે બે ખુશખુશાલ રહ્યો
હા એટલે આપને શું આપને એમ હોય કે થોડો ઘણો આપે આમ હાલતા હોય ને હવે જો તમને કવ કે હું ભાભી મસાલા છે તમે મારા ઘરે તો દાદર ચડી ના કે એક વખત તમારે ઘરે બતાવી જાવં તો તમે આજુ બાજુ વાળા કયો ઘરે તો કોઈ રિકષા વાળા ખર્ચી ને તો કોઈ
પણ તમારે શું કરવાનું તમારે છે ને મોબાઈલ મોબાઈલમાં બધા મસાલાના ફોટા પાડવાના
ઈ મારો ગ્રુપ છે ને શૈલીઓ છે ને એને મોકલું છું સ્ટેટસ માં નથી સ્ટેટસમાં શું મારે ઘણા બધા છે
પણ એમાં શું થઈ ગયું જેને કોઈને લેવું હોઈ એ ઘરે આવીને લઈ જાય તો એક આપડો બિઝનેસ થઈ ગયો ને સ્મોલ બિઝનેસ
પણ કુટુંબ ના હોય ને મારા દેરિયા જેઠીયા ને બધા ને ખબર પડી જાય મેઈન ઈ છે એટલે એટલે મારી સહેલી જો તમે બરોબર મારા ફ્રેન્ છો તો હું તમને મોકલી શકું છે ને પણ તમે તો મારા દીરી એ જેઠીને તો ઓળખો નહી
હા ન ઓળખએ એટલે એનેમ કો ટૂંકમાં છે ને આપણે સમાજનું ધ્યાન રાખવું પડે અને આપણી વસ્તુ છે એ વેચાઈ જાય જોવું પડે ને હં હં નાને કાંઈ વાંધો નહીં થાય ને એટલું કરવાનું જો આપણું શરીર થાકે તો આપણેે છે યુટ્યુબમાં અથવા ટીવીમાં માતાજી નું, કૃષ્ણ ભગવાન ના વચનામૃત આ બધું આવતું હોય ભક્ત ભક્તિ કરવાની અત્યારે રમવાની ને ભક્તિ કરવાની
હ ને આ ને આ મને છે ને આશાપુરામાનો હાથ છે મને મને મને આવે છે અંગ ઉપર આવે છે એટલે બધા સ્ટેટસ નાખ નાખું ને તો અમારા બધા કુટુંબ ને ખબર પડી જાય કે જો હિરેન મમ્મીને શું કામ
જિસકે લિયે મેને કોલ કિયા હૈ શું જરૂર છે ખોટું તમારા દીકરાનું ખરાબ લાગે ને. ના ના ઈ કામ નહી આપડા દીકરાનું ક્યાંય ખરાબ થાય ને ઈ કામ આપણે નય કરવાનું.
હા એટલે જ હું નથી કરતી.
મસાલા વેહ કઈ વાંધો ની આપડે ઘરે બહાર થી પરચેસ કરવા ની પણ આપડે ઘરે મસાલા એવું વાપરી લીઓ.
તમને પેલો આપડે સાઉથ સાઉથ ઇન્ડિયનનો મસાલો બનાવતા આવડે છે ઇડલી સાંભારના જે મસાલો આવે ને. ઈ તમને ધરે બનાવતા આવડે કે નો આવડે.
ના ઈ મને નથી આવડતું હા ઈ બો મસ્ત બને છે.
મસ્ત બને છે પણ નથી ના મને નથી આવડતો પછી મેં શું કર્યું ખબર છે એમ એમ ટી આર કે એમ ડી એચ આવું કઈક લખેલું નામ આવે છે એ હું માર માર્કેટ માંથી પરચેસ કરી આવી ને તો એનો છે ને પેલો સાંભાર બને ને ટેસ્ટવાઈઝ બો સારો ટેસ્ટ હો તો
એટલે ઈ કેવી રીતે કરે છે ખબર છે ઈ છે ને ઉડદ ની દાળ છે ચણા ની દાળ છે પછી એમાં તજ, લવંગ જીરો એવું ઈ
સુ કામર
હા ઈ ઈ બધું છે ને થોડા સિંગદાણા બધામાં ખાલી લુહીયામાં આમ સાતરી લેય.
હા એમને એમ જે છે ને ટૂંકમાંયની નમી હોય ને એ બધી વહી જાય. ભેજનું પ્રમાણ હોય ને એ વયું જાય એ રીતે સતોડી લેય.
ને ઈ મરાઠા અને મદ્રાસી ખોપરો સૂકો ખોપરો હોય ને ઈ બો ઉપયોગ કરે. એનાથી ખુશબુ મસ્ત આવે ને આપે ન કરી એ
અને મીઠો લીમડો છે ઈ સોથ તોડી નાખે એટલે લીમડાનો એ ટેસ્ટ સરસ આવે છે એમાં હમમ આ તો મેં કીધું તો પૂછી જોવ જો તમને આવડતું હોય ને તો કારણ કે મને છે ને સાઉથ ઇન્ડિયન રેસીપી ખાવી એટલી ભાવે ને, બનાવી એટલી ભાવે.
ઓ અહંયા અં બન ને પૂછા કરી જોઈશું મેં આજુબાજુ વરી આપડે ફોન ઉપર હશું ને તો બતાવી તમને ઈ તો બો મસ્ત મારા વર ને તો ક્યાં બનતું હોય ને ખુશબુ એવી આવે બો બો મસ્ત
ઉપર સાઉથના લોકો રહેતા હોય ને એમને તમે પૂછો ને હમમ.
મદ્રાસી ને બધા છે ને એમાં કાંદા મા એ શું બનાવીને ડબો ભરી ફ્રીજમાં રાખી દે કોઈ બી ભાજી બનાવે ને તે એક ચમચી નાખે શું ખુશબુ આવે
તો તમારે શું કરવાનું ખબર છે. એમની પાસેથી લખાણ લખી લેવાનું. જાતે કે કયું રીતે બોને છે. ઈ લખાણ લખી અને મને છે ને તમે ફોટો પાડીને આપજો- જેથી કરીને આપડે- ઘરે બનાવવું હોય ને તો માત્રએ ખબર પડે ને ભૂલાય પણ નહીં આપણને- કારણ કે સાઉથ ઇન્ડિયન રેસીપી આપણા ઘરમાં લગ કે લગભગ છે ને આપડે મહિનામાં એક બે વાર તો બનાવતા જ હોઈએ. છે. એના બે ફાયદા છે એક તો રેસીપીની રેસીપી થઈ ગઈ. અને છીએ આપ આપણે આથો જે બોડીને જરૂર પડે ને તો એ આથાવાળી વસ્તુ વસ્તુ છેની સ્વાસ્થ્ય માટે બો સારી છે અ હા. નાના બાળકોને હાથા વાળી વસ્તુ ખવરવો ને તો એના માટે થઈને બહુ સારી છે. ગુણકારી હા હું ઘરે જ બનાવ- ઘરે જ પીસું બધું ઘરે જ કરવું હું રેસીપ બહાર થી નથી- લઈ આવતી બાર થી છે ને હા ઘરે જ- પીસી નાખવાનું ચોખ્ખા એમાં પીસાય તો જાય સરસ થી એટલે મને છે ને- સાંભારનો મસાલો મને ખૂબ જ ગમે છે. ઈ- તો ક્યાંકથી હું ગોતી તી રેસીપી એની મસ
પૂછી ને તમે વોટ્સોઅપ કરી આપીશ.
કઈ વાંધો નહી તમ મને કે જો.
નેવ મદ્રાસી ને ઈ છે ને તી પુરણપુરી પણ મસ્તો બનાવે તમે બનાવતા હશો ને
હા પુરણપોળી હું બે રીતે બનાવું છું એક આપડે તુવેરની દાળ- ની બનાવું ને એક ચણાની દાળ ની બે રીતે પુરણપોળી બનાવું છું. લગભગ મેં હમણાં ત્રણ- કે ચાર દિવસ પહેલાં મેં બનાવી હતી પૂરણપોળી મારા- અ સસરાનો બર્થ ડે હતો ને- ત્યારે એમને બહુ જ ભાવે કારણ કે ઉંમરલાયક હોય ને એ લોકોને બહુ ભાવે ને.
હા
હા એટલે એમને બહુ જ ભાવે ને તો મેં સરપ્રાાઈઝ આઈપી હતી.
હા ઈ હ ઈ સરસતા પઈ મદ્રાસી લોકોને છે ને આપે આમ ચણાણદાર બાફી- કરીને એમાં ગોળ શાકર નાખીને ઈ ચે ઓલી ચાયણી આવે- છે ને ગેણી આવે છે એમાંથી બધું- કરીને બહુ એનો કરી એકદમ આપે ઈન તમે ના કર-
ના એવી રીતે હું ન કરું ભલે ક્યારેક છે ને આપડ- ફુરસદના સમયમાં છે ને અ આપ- આપણે પેલી આ મદ્રાસી સંભાર બનાવવાની રેસીપી અને પૂરણપોળી બનાવવાની રેસીપી શેર- કરશો.
મારી સાસુ હતા ને આમ તિ એવી મસ બનાવતા પૂરણપુરી નામ થી મારો વર કે હજી મોઢામાં નજાય- એ આમટી હવે કેવી રીતે બનાવ- એમાં આંબલી નો પાણી ને તુવરદાળ નો એક વખત મારી નણંદ છે નેને- ખબર હતી તી બનાવી હશે.
હા તો એમને પૂછી જોવાય કે કઈ રીતે બનાવતા હતા તો આપડે એવી રીત
હવે એને સાથે બોલા ચાલી નથી ને-
ઓકે ઓકે એવું છે કઈ વાંધો નહી ચલ હા તમારી સાથ વાત કરી ને તો બોઉ- ચા નંદ આઈવો હો ને હા જે શ્રી કૃષ્ણ- આજે તો મેં બસ ફૂલડેનિક ડિશ બનાઈવી કારણ કે બૌ જ બધા એના ભાવે ને તાંદળ જાડ ઢોકળીનું શાક અને રોટલી હા આ બનાઈવુ છે બહુ જ- હાવ બધાને એટલે આજે મેં ફૂલ ડે ની ડીશ બનાવી લીધી બસ હવે તાંદળ છે. ઢોકળી નું શાક.
મા
આપડે- ઢોકળીનો લોટ છે એમ કુંવાર ઢોકળીની ઢોકળી બનાવવા માટે લોટ બાંધીએ ને- ચણા નો લોટ લેવાનો પછી એમાં હળદર, મરચું, મીઠું, હિંગ-
આ દાઢોકરી નો લોટ બાંધી એવી રીતે ને તમે બનાવતા હશો ને દાળઢોકરી-
હા દાળ ઢોકળી નો રઈશ રીત બનાવી ને ઈ રીત- તે નથ કેતી હું આપણે ગોવાર ઢોક ઢોકડી ની ઢોકળી બનાવવાની જે રીત છે. ને- એઈ રીતે ઢોકળીનો લોટ બાંધુ હું એટલે આ લાલ લીલું અલા શું કહે મરચાંની ભૂકી, હળદર, હિંગ ધાણા, જીરું, મીઠું આ બધું ચણાને લોટમાં નાખવાનું અને મોયણમાં તેલ નાખવાનું પહેલાં
હા
બત સાર રીતે